હલો. હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં છો તમે કેમ છો?
હું પણ મજા મત છું.
આજે આપણે અ પૈસાની બચત જો આપણે મોંઘવારી કેટલી વધી રહી છે. તો આ મોંઘવારીમાં આપણને અ આપણું જીવન ચલાવ વા માટે અને આટલા બધા ખર્ચાઓ છે એટલા બધા અમ્મ કોઈ પણ સમય આપણને પૈસાની જરૂર થઈ જ શકે છે તો આપણે એના માટે કેવી રીતે બચત કરવી એના વિશે વાત કરીશું. .
ઠીક છે.
તો આપણે અ પૈસા બચાવવા માટે આપણને કયા કયા પ્રયાસો કરવા જોઈએ જો તો ફિઝુલ ખર્ચી નહી કરવી જોઈએ. પછી આપણે ઘરની ઘરની જે સામાન આપણે લ લાવીએ છીએ એ સામાન લાવવા માટે આપણને લિસ્ટ બનાવી જોઈએ. પછી અ સમયથી અ મતલબ જ્યારે જે વસ્તુની જરૂરી છે એ પૂરતી જ આપણને ખર્ચો કરવો જોઈએ વધારાનો સામાન લઇને એને ગોઠવવો નહી જોઈએ તો આપડે આવા બા પ્રયાસો કરીએ તો આપણે જરૂરથી નાની નાની બચત કરીને આપ આપણે એક મોટો અ મોટી રકમ એકઠ્ઠી કરી શકીએ છીએ
તો તમને હાથ ચૂકી દો કેમ કે જો આપણે આગળ જઈને કયા એમાં આપણેે કયો આપણે મતલબ ખર્ચો આવી જાય એ આપે તો ખબર જ નથી પણ આપડે હમણાં થોડું થોડું અગર બચત કરશો તો આગળ આપી રકમ મોટી થઈ જશે અને તમે કીધું કે જો આપડે કઈ લાવવાનું હોય તો લિસ્ટ કરવાની લિસ્ટ કરતો આ ટાઈમે અગર આપડે જો લિમિટમાં અગર જો બધા ભાવભ વિચાર કરીને અગર આપડે ચું કે ભાઈ આનું આટલું ભાવ હતું પણ હજું જો આગળ જઈને વધશે પણ આપડે આગર ઘરમાં જેટલું લાગતું હોય આપને એલું જ જો મંગાવશો તો એ આપડે પૈસા આ સેવિંગ પણ અને આગળ જઈને કામ પણ આવશે આપે બીજ જગ્યા પણ આપડું આગર એને વધારે જ ખર્ચ કરતા હોવ તો પછી એ બચતની થાય
બિલકુલ સાચું કહો છો તમે અને આપણને ફિઝુલ ખર્ચી રોકવી જોઈએ અને જો આપણે બાળકોના ભણતર માટે પણ આપણને પહેલાથી જ આપણે સેવિંગ કરીએ તો આપડે જયારે એમનું કરિયર બનાવવાની શરૂઆત હોય તમને ખબર જ છે કે હ તો ભણતર કેટલું એટલું મોંઘું થઈ ગયું છે તો એકદમથી આટલા બધા એટલા બધા પૈસા એકઠ્ઠા કરવા આપણા માટે પણ અ સા આપણા માટે પણ એકદમ એ નથી કે આપણે એટલા બધા એટલી બધી રકમ એક સાથે એકઠ્ઠી કરી શકીએ એના માટે આપ આપણને નાની નાની બચત કરવીઈ જોઈએ અને આવું કહેવામાં આવે છે ને કે ટીપે ટીપેથી જ સમુદર ભરાય છે તો આપણે નાની નાની બચત કરીએ એનાથી જ આપણે જે મોટી મોટું રોકાણ મોટી બચત મોટા પૈસા એકત્રિત કરી શકીએ છીએ તો એના માટે આપણને નાના નાના પ્રયાસો કરવા જરૂર જોઈએ અને જો કોઈ પણ રીતે આપણે જયારે ફ્રી હોઈએ ત્યારે પણ એસ્ટ્રા ઇન્કમ માટે આપણને જે કોઈ સાધન મળે તો આપણને જરૂર એનો પણ ઉપયોગ કરીને અને એવી એસ્ટ્રા ઈન્કમ જનરેટ કરવી જોઈએ એ પણ આપણા બચતમાં જ આવે છે
તમને હાચુ કીધું જો આપડે જયારે ફ્રી હોય ત્યારે આપણે કોઈ પણ કામ કરતા હોય એ જો બચત જે એના ઈન્કમ આવશે એ પણ આપણે નેક્સ્ટ બચતમાં એડ કરશું એવું નહી કે ભાઈ આપડે એસ્ટ્રા ના પૈસા મળ્યા તો આપડે એમણાં જ ખર્ચ કરી નાખી આપડણે એને બી કલેક્ટ કરીને નેક્સ્ટ બચતમાં મુકશો તો એ બી આગળ થોડુંક સેવિંગ વધારે થશે અને જો તમે કેતા છો કે બાળકો ને શિક્ષણમાં બહું હવે જો કશે ને કશે શિક્ષણ બહું વધારે મતલબ મોંઘુ થઈ ગયેલું છે જો ફીસ બી વધારે લાગે પછી એમના ચોપડા થઈ એ બધો જ મોંઘો થઈ ગયેલો છે અને આપણે એક ખ એટલું પૈસા તો કઈથી આપણે કોઈ અરેન્જ નહી થઈ આપણે જેટલી વધારે સેવિંગ કરશો એટલો આપડે આગળ જઈને વધારે સેવિંગ થશે અને જયારે આપણે એમરજન્સી માં પૈસા લાગશે ત્યારે આપણે એ એના એ સેવિંગ માંથી આપણે લઈ શ શકશું
બિલકુલ સાચું કહો છો તો એટલા માટે સેવિંગ તો બહુ જ જરૂરી છે અને જેવી રીતે આપણે ભણતર માટે કીધું એવી જ રીતે આપણે આરોગ્ય માટે પણ આપણને થોડો સેવિંગ કરીને જો જોઈ જો કેટલી બધી બીમારીઓ કેટલા બધા આજ કાલનું જે ખાનપાન છે એના લીધે કેટલી બધી મોટી મોટી બીમારીઓ પણ સ્માર્ક તરીકે આવી આવી જાય છે તો એવામાં શું કરવાનું તો એના માટે પણ આપણા અ હેલ્થ માટે પણ આપણને અ એક સારો અ એક બચત કરીને રાખવી જોઈએ જેનાથી આપણે ક્યારેક સમસ્યામાં પડીએ તો તરત એ બચત આપડા માટે અ ઉપયોગમાં લઈ શ શકાય તો એના માટે પણ આપણને કોઈ પણ અ હેલ્થ થી રિગાર્ડિંગ કોઈ એવા ઇન્સ્યોરન્સ આવે છે એવા કરવા જોઈ યે અ તો એ પ્રકારે આપ એના માટે પણ આપને બચતનો એક ફાળો રાખવો જરૂરી છે
હા તમને હાચું કીધું જો હવે અ આપડે મતલબ બેંકોમાં બી બો હેલ્થ ઇન્સ્યોરન્સ ના બી બો બધા એ ટાઈપ આવી ગયલા છે તમે આપડે લોંગ ટર્મ વાળલી ઇન્સ્યોરન્સ છે પછી શોર્ટ ટર્મ ટમ વાળી ન્સ્યોરન્સ છે પછી એ જો કોઈ કોઈ વા ર એ એક્સિડન્ટ થઈ ત્યારે ક્લેમ થવાની ઇન્સ્યોરન્સ છે પછી આપડે જો હવે સરકાર પણ બો બધી ફેસિલિટી અ કાઢેલી છે એ આયુષ્યમાન ભારત થઈ તમારું પછી જો ત મેં કોઈ વો ઓપરેશન માટે વધારે પૈસા લાગતા હોય તો પછી એ કઈ કાર્ડ ર તમને એ કારણ પર થોડુંક વીસ ટકા કે પચીસ ટકા કોઈ છૂટ મળે છે. જો સરકાર બો અ મતલબ ફેસલિટીઝ બી બો વધારે આપતા છે હવે
બિલકુલ સાચું કહો છો તમે આપડે સરકારી અ જે યોજનાઓ છે એ નું પણ આપણને જરૂરથી એનો પણ ઉપયોગ કરવો જોઈએ એનાથી પણ આપણે પૈસાની બધ ચત થઈ શકે છે.
હમ એ તો છે અને જો તમે અ કેતા તો કે ભઈ આરોગ્ય માટે પણ આરોગ્ય કેમ આપડો આ હારું રેશે જો આપડે અગર ખાનપાનમાં અગર ધ્યાન મુકશો પછી બહાર નું જો ફાસ્ટ ફૂડ છે આપડે એ વધારે ખાતા છો પણ એ જ પડે લિમિટમાં ખાશો ને તો આપડું અ હેલ્થ પણ મેન્ટેન રહે પણ હવે એવું થઈ ગયેલું છે કે જો ઘરનું ખાવામાં આવે એ આપડે નહી ખાય વધારે
બિલકુલ સચચો કહો છો તમે મેરા તો પુરા
બાકી બીજું તમે મને કહો કે ભઈ સેવિંગ નો બીજા કઈ કઈ જે છે કે એમાં પડે સેવિંગ કરી શકો પછી મને બી આઈડિયા આવી જાય
હા જો આપડે નાની નાની બચત જેમ કે આપડે ઘરમાં જે જરૂ રૂરિયાતની વસ્તુ હોય એનો જ ઉપયોગ કરવાનો પછી આપડે જે વીકેન્ડમાં ફરવા જવાનું હોય છે તો એનામાં પણ આપને જવ વું જોઈએ એવું નહી કે દર વખતે પણ જયારે આપડે એકાદ વખત જઈએ તો એ ઠીક છે પણ એ લી મિટથી વધારે થઈ જાય કે દર અઠવાડિયામાં એક વખત બે વખત આપડે જ્યાં ફરવા જાવ તો પછી એ આપડા માટે આપડા બજેટ માટે સારું નથી બહારનું ફૂડ પણ આપડા હેલ્થ માટે પણ સારું નથી અને એ આપડા આપડા માટે પણ સારું નથી.
હમ્મ ના તો તમને હાચૂ જ કીધું જો હવે તો મતલબ ફરવાનું તો એવું થઈ ગયેલું છે કે કોઈ કોઈ લોક તો એવા સોચે કે ભાઈ આપડે અઠવાડિયામાં માં એક બે વાર તો બી પ્લાન કરીયે કસે ફરવા જવાનું પણ એ એવું નહી સોચતા કે ભાઈ આપણે કસે ફરવા જાય તો બહારનું ખાવામાં આવે અને એનાથી આપડી સેહત પણ બગડે અને સેહત બગડી ગય કે પછી આપ ડો ખર્ચો વધી જાય જો તમે સેહત બગડ સે તો આપડે હોસ્પિટલમાં જવું પડે તો ડોક્ટર શું કે કે ભાઈ તમે ખાનપાનનું માં મેઈનટેન રાખો અને આ તમે જો બહાર નું ખાતા હોય એ એના પર બ્રેક લગાવી દો અને ઘરનું જેટલું હોય એટલું ઘરનું જ ખાવ પણ જો ઘરનું ખાવ તો એમાં બી સેવિંગ વધારે હોય તો આપડે
પ્રોટીન વાળું હોય એ આપડે મંગાવી
બિલકુલ સા ચું કહો છો તમે. અ અને જો અ આપણેે જયારે અ પૈસા બચાવવાની શરૂઆત કરીએ તો આપણને આપણે બાળકોમાં પણ આવી અ એક ટેવ રાખવી જોઈએ આપણે એમના એમ એક એવુ ગુલ્લક કે એવું બધું કઈ આપીએ તો એમનામાં પણ એવી ટેવ આવે કે જેવી રીતે કોઈ પણ મહેમાન આવે છે તો એમને પૈસા આપે છે પછી આપણેે પણ એમને ક્યારેક અ પોકેટ મની આપીએ છેતો જો એમાંથી એ લોકો પણ સેવિંગ કરવાનું અ શીખે તો અમણાંથી એ એમના માટે આ આદત આગળ જઈને બો સારી એવું બની શકે છે.
હમ્મ આ તો તમને હાચૂ ક્યૂ કેમ કે એમને બી ખબર પડી જાય કે ભાઈ જો આપણે સેવિંગ કેટલી જરૂરી છે કેમ કે જો નાના છોકરાઓને કોઈ કોઈ પૈસા તો આપતા જ હોય કેમ કે એમના ઘરે કોઈ મહેમાન આવે તો સૌથી પેલા એ નાના છોકરાને જ કહી પણ હો પચાસ આપી દે અને છોકરાઓ એના માંથી અગર કોઈ ગુલ્લક માં સેવિંગ કરશે ને તો એમને બી ખબર પડે કે જો આપડે આ સેવિંગ કરેલી છે તો પછી એ આગળ જઈને એને પોતા માટે ચોપડયા ચોપડા ભી લઈ શકે છે કે પછી એને કોઈ જે પણ લાગતું હોય એને પછી દવાઈ છે યા પછી બીજું કઈ પણ લાગતું હોય એ એને બરાબર લઈ લે છે. એ આપડે કઈ નથી કે મને એટલા પૈસા લાગતા છે કે એવું તેવું
બિલકુલ ચાલો તો ફરી અ વાત કરીશું. હહ જય શ્રી કૃષ્ણ
ઠીક છે જય શ્રી કૃષ્ણ.